હમ.
હલો.
બોલો, શું કરો છો?
કેમ છો? મજામાં.
હમ, મજા મજામાં કેમ કરીને યાદ કર્યો?
કંઈ નહીં, આ તો બસ એમ જ યાદ કરીએ આપડે આમ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે મેં કીધું. તમે એક ટીચર છો સારા, તો તમારી જોડે આમ થોડી ચર્ચા વિચારણા અને થોડુંક જ્ઞાન મેળવી લઉં, પરીક્ષાને લઈને.
બરાબર છે.
હા. કેમ કે આજના યુગ આજના યુગમાં તો આમ સ્પર્ધાનું પ્રમાણ ખુબ વધી ગયું છે.
હમ.
દરેક ક્ષેત્રમાં આમ સફળતા મેળવવા માટે માત્ર ડિગ્રી જ પૂરતી નથી હોતી. પરંતુ જ્ઞાન, કુશળતા અને સતત મહેનત ની પણ જરૂર પડતી હોય છે. એથી આમ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મહત્વ આમ સતત વધી રહ્યું છે.
હ, મ સ્પર્ધાત્મક પરીક્ષા માત્ર કેવાય ને કે, નાની કસોટી નહીં, કે તમને કેટલું આવડે છે. પરંતુ તમારામાં કેટલી મહેનત કરવાની કેપેસિટી છે. તમે કેટલું ધીરજ રાખી શકો છો, તમારો આત્મવિશ્વાસ કેટલો મજબૂત છે. તમે સમય નું આયોજન કરીને કેવી રીતે તૈયારી કરો છો? તો આ બધા જ માપન કરીને પરીક્ષા લેવા માટે આવે છે. પણ આવી પરી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને એવું લાગે છે કે, માત્ર ને માત્ર તમને જે અભ્યાસક્રમ આપેલો છે, એની જે ચકાસણી છે, પણ એવું નથી હોતું.
હા, એ તો ઘણી સાચી વાત કીધી તમે. અને આજ તો કેવી, આજકાલ તો કેવી આમ યુપીએસસી લઈ લો, જીપીએસસી લઈ લો, એસએસસી લઈ લો, બેંકિંગ લઈ લો. રેલ્વે, નીટ, જી, નેટ, ગેટ જેવી આમ ઘણી બધી પરીક્ષાઓ લાખો યુવાનો ના સપનાઓ સાથે જોડાયેલી હોય છે. હા, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો મુખ્ય હેતુ, યોગ્ય અને જે લાયક ઉમેદવાર ની પસંદગી. કરવાનો. અને આ પરીક્ષાઓમાં, તમે કીધું, માત્ર આમ પુસ્તક નું જ્ઞાન જ નથી તપાસતી. પણ ઉમેદવારની જે વિચાર શક્તિ છે એની નિર્ણય લેવાની આમ ક્ષમતા છે એનું સમયનું જે મેનેજમેન્ટ છે પછી એનું જનરલ નોલેજ છે અને એની માનસિક ક્ષમતા ની પણ આમ કસોટી કરે છે એવું આપડે આમ કહી શકીએ કેમકે એમાં ઘણા પ્રશ્નો એવા પૂછાતા હોય છે જે માં તમારે પોતાનું આમ દિમાગ લગાવાનું હોય છે
અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન વ્યક્તિને પોતાની નબળી ખવ પડે કે એને પૂરા વ વર્ષમાં એને કેટલું ભણ્યું છે એને કેટલી ખબર છે અને એ સ પરીક્ષા વખતેને એ સુધારવાનો ટાઈમ મળે અને એના લીધે એનો આત્મવિશ્વાસ વધે પણ અત્યારે લોકો પરીક્ષાઓને એક ભાર તરીકે લે છે અને એના લીધે વધારે ને વધારે વિચાર કરીને ડિપ્રેશનમાં જતા હોય છે અને ઘણા લોકો તો નાસી પાસ થઈ જાય છે ને આત્મહત્યા કરતા હોય છે
હા એ તો ઘણી સારી બાબત ના કેહેવાય કેમકે એ લોકો ખાલી એક વાર જો ફેલ થાયને તો ઘણું બધું વિચારવા લાગતા હોય છે એમની માનસિક સ્થિતિ પર ઘણી અસર પડતી હોય છે એના કારણે અમુક વારી લોકો ગુમસુમ રહેેવા લાગે છે ચૂપચાપ રહેેવા લાગે છે હસતા નથી એવા થઈ જાય છે અને એમ કેવા જઈએ ને તો એમાં મા બાપનો પણ અમુકવાર ફાળો હોતો હોય છે કે પોતાના બાળકને આમ કેતા હોય છે કે પેલો પાસ થયો તું કેમ ના થયો તે કેમ મહેનત ના કરી જે આમ સારી બાબત ના કહેવાય એના કારણે પો બાળકનું આત્મવિશ્વાસ આમ ઘણો ઓછો થઈ જાય છે પરીક્ષા ને લઈને
સાચી વાત છે અને સકારાત્મક વિચારસરણી એટલા માટે વધે છે કે એ ગમે તે પરિસ્થિતિમાં એની આશા હિંમત અને જે એના પ્રોબ્લેમ છે એને ઉકેલ શોધવાની દ્રષ્ટિ એ સકારાત્મક વ્ય મુશ્કેલીઓથી ડરતી નથી પરંતુ એને નવી તક રીતે જુએ છે અને ઘણા નકારાત્મક જે લોકો હોય છે ને એ લોકોને ડર લાગે આત્મવિશ્વાસ નો અભાવ હોય અને સારી રીત એમને તક પણ મળે ને તો પણ એ હાથમાંથી એમના નીકળી જાય છે અને એ લોકો માટે પર પરીક્ષા છે ને એક અવરોધ બની જાય છે એક સેડી નથી બનતી
હા અને આપડે આમ જોઈએ ને તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી સરળ નથી હોતી ઘણા વિ વિદ્યાર્થીઓ વર્ષો સુધી સતત મહેનત કરતા હોય છે નિયમિત અભ્યાસ પછી પોતાનું ટાઈમ ટેબલ યોગ્ય માર્ગદર્શન મોક ટેસ્ટ અખબાર વાંચવાની આદત અને આત્મવિશ્વાસ સફળ તા માટે આમ ખુબ જ જરૂરી છે અને આપડે કહીએ તો આમ સફળતા એક જ દિવસમાં નથી મળતી તે સતત પ્રયત્નોનું આમ પરિણામ હોય છે
હા અને સફળતા અને સ્પર્ધાત્મક પરીક્ષા એટલા માટે જ લેવામાં આવે છે કે યોગ્ય વ્યક્તિ એ વસ્તુ માટે કાબિલ થાય એટલે કે એ જે કઈ પદ મળવાનું છે સ્પર્ધાત્મક પરીક્ષાના અંતમાં પરિણામ રૂપે તો એ જે તે વ્યક્તિને યોગ્ય વ્યક્તિને જ મળે કે જે એના માટે લાયક હોય અને એ બધાને વીણવા માટે બધાને અલગ પાડવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવી જ જોઈએ અને એ બરાબર છે. પણ હા અત્યારે હમણાં જ જુઓ ને તમે નીટની પેપરની ચોરી થઈ હતી. તો એ બધું પણ ના થાય એના માટે પણ સરકારે કઈક યોગ્ય પગલા લેવા જોઈએ જેથી કરીને બધા જોડે સમાનતા રહે કોઈ ઊંચ ની ના થાય કે કોઈ અમીર ગરીબ ન ત્યાં તફાવત ના નોંધાય
હા. એ તો ઘણી સાચી વાત કે અને આજના સમયમાં આમ ઘણા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા લઈ લો મોબાઈલ ફન લઈ લો અને આમ અન્ય વસ્તુઓ લઈ લો એના કારણે આમ પોતાનું ધ્યાન ગુમાવ હોય છે. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે એકાગ્રતા શિ અને સમય નો સદઉપયોગ ખુબ જ જરૂરી કેમ કે આજની મહેનત છે એ આપડી આવતી કલનું ભવિષ્ય બનાવી શકે છે. અને નિષ્ફળતા પણ હા અને નિષ્ફળતા પણ આ સફર નો એક ભાગ જ આપણે કહી શકીએ ને તો પણ ચાલે આજે જ અમારા ત્યાં કોલેજમા ફેલિયર વિશે પણ કીધું તુ એક સેક્શન રાખવામાં આવેલું અને એમ કે હા. અને આમ ઘણા સફળ અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પ્રથમ પ્રયત્નમાં સફળ થયા નહીં હોતા. તેમને પોતાની ભૂલો માંથી શીખ્યું ફરી પ્રયત્ન કર્યો અને અંતે આમ સફળતા મેળવી હોય છે. તેથી એક નિષ્ફળતા ક્યારેય અંત નથી પરંતુ નવી શરૂઆત આપડે કહી શકીએ હા.
છો ને કે દરેક જીવન લોકોના જીવનમાં છે ને સપનાઓ તો હોય. જ બધાને હોય તો એના માટે માટે એવું ને કે સપના એ ના હોવા જોઈએ કે જે આપણે ઊંઘવા જોઈએ પણ સપના એવા હોવા જોઈએ કે જે આપણને ઊંઘવા જ ના દે તો આપણેે એના પ્રત્યે આપણું સો ટકા આપીશું અને કોઈ પણ પરીક્ષા હશે અઘરામાં અઘરી કે સલામાં સલી તો એમાં આપણે ઉચ્ચ સ્થાને આવીશું
હા એ તો સાચી વાત છે.
અને બોલો્યો ને
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માત્ર સરકારી નોકરી માટે જ નથી. તેની તૈયારી કરવાથી આમ વ વ્યક્તિનુંું સામાન્ય જ્ઞાન પણ વધતું હોય છે. આમ વ્યક્તિત્વમાં વિકાસ થતો હોય છે. પછી એની નિર્ણય લેવાની ક્ષમતા પણ આમ મજબૂત બનતી હોય છે. અને આત્મવિશ્વાસ પણ આમ વધતો હોય છે. એટલે આ તૈયારી જીવનના દરેક ક્ષેત્રમાં આપણા માટે ઉપયોગી બનતી હોય છે.
સાચી વા છે. એન્ડ મને તો લાગે છે કે જે પણ પરીક્ષાઓ છે ને એમાં પાસ થઈ કે ના થઈ આપડે આપવી તો જોઈએ ને આપડણે મહેનત તો કરવી જ જોઈએ એમાં
હા એ તો સાચી વાત છે કેમ કે તમે ફેલ થઈને એમાંથી કશું શીખી શકશો જો ફેલ થ અને પાસ થઈ ગયા તો તો ખુબ સરસ પણ ફેલ થશો તો એમાંથી કંઈક શીખી શકશો
હા
હા અને પોતાના જીવનમાં પણ ઘણું નવું નવું તમને જાણવા મળે
હમ અને પરીક્ષાઓ જે છે ને એ કોઈ સફળતા માટેનો શોર્ટકટ રૂટ નહીિ કે ચલો આપી દીધી અને આપડે પદ લઈ લીધું એટલે ના પણ તમે એકવાર પાસ થયા પછી પણ તમે જે પદ માટે અ તૈયારી કરી છે એ પદમાં પણ નિષ્ઠાવાન રીતે રહેવું તમારું સો ટકા પાછળથી જ્યાં સુધી તમે પદ પર ટકો ત્યાં સુધી આપવું એ પણ એટલું જ મહત્વનું છે એટલે મહેનત શિસ્ત અને ધીરજ ત્રણેય વસ્તુ હોય ત્યારે જ તમે એ પરીક્ષા પાસ કરો અને પરીક્ષા પાસ કર્યા પછી પણ એ પદ પર ટકો
હા એ તો સાચી વાત છે અને પરિવાર અને શિક્ષકોનુંું પ્રોત્સાહન પણ આપણા ખૂબ જ જરૂરી હોય છે જય્યારે વિ્યારથી આમ નિરાશ થાય છે ત્યારે પરિવાર નો વિશ્વાસ અને શિક્ષકોનુંું માર્ગદર્શન તેને ફરી ઉઊભા થવાની શક્તિ આપતું હોય છે
સાચી વાત છે
હા અને એટલું કેવાય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જીવનની એક મહત્વપૂર્ણ તક છે પરંતુ તે જીવન નું અંતિમ લક્ષ્ય નથી એટલે સાફ સાચી સફળતા સતત શીખવામાં મહેનત કરવામાં અને ક્યારેય હાર ન માનવામાં કેમ કે સફળતા નસીબ થી નહી પરંતુ સતત મહેનત અને તમે કીધું એમાં જ ધીરજથી મળતી હોય છે હા અને સપના જોવાથી સફળતા મળતી નથી પણ સપના માટે સતત મહેનત કરવાથી સફળતા આપણને જરૂર પ્રાપ્ત
સો ટકાની વાત કહી તમે વિધિબેન અને ખુબ જ આનંદ થયો તમારી સાથે વાત કરીને
હા સારું સારું